હલો, શું કરો છો?
બસ કઈ નહી હાલ તો બેઠો છું. થોડીક આગળ પરીક્ષા આવી રહી છે તેનું પુસ્તક લઈને બેઠો હતો અને હાથમાં મોબાઈલ પણ છે. આવું જીવનશો બોલો તમે શું કરી ગયા છો?
બસ હવે તો હું ખાઈને, ચા પીધી હમણાં. એટલે બાર આવ છે મારે તો મેં કોલ શા માટે કર ખબર છે? આલમાં જે લોકો ખબર છે બહાર ન પકોડે ફાસ્ટ ફૂડ દાબેલી, જે વગેરે ખાય છે. તેનાથી કેટલું નુકસાન થાય છે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ સેહત માટે શું સારું છે. ઘરની વસ્તુઓમાંથી શું સારું છે તેના વિશે વાત કરવી હતી. હલો અ અવાજ આવે છે. હા તો ક્યામ કઈ બોલતા નથી તમે.
બસ બોલતા નથી એક કામમાં હતો એના. છે તમે વાત ચાલ તમે બ
હલો. હા તો જે તમને ક આમા તો જો રિંગ લીલવણ વસ્તુ ખાવી જોઈએ શિયાળામાં એમાં તમે નીલવણમાં તો ગમે તે ખાઈ શકો. છે કારેલા છે કંકોડા છે રીંગણ છે. હમણાં તો તમને જો તાવ આવ્યો હોય તો તમે કારેલા રિંગ વગેરે ખાઓ તો તમને ઘણા બધા ફાયદા થઈ થ શકે કડ જે કડવું વસ્તુ હોય ને તે તમારે જે અંદરની જે રત રોગપ્રતિકારક શક્તિને વધારો કરે છે સમજ્યા તમે હલો હલો તમારો અવાજ નથી આવતો હા તો તમે કેવી રીતે વાત કરી. તમે ચાલુ રાખો તો હું તમને થોડી વધુ માહિતી આપું. કે આપણે જે જે ખાઈએ છીએ જે પીએ છીએ તે સીહત માટે કેટલું હાનિકારક હોય છે જે આપણે ફાસ્ટ ફૂડ પકોડી ડાબેલી વગેરે જે પીઝા બર્ગર ખાઈએી તેમાં તેમાં તો અમુક ટાઈમે ખાવા જોઈએ પણ જે એની સાફ સફાઈ સ્વચ્છતા જાળવીને ખાવા જઈએ લોકો તો એવી રીતે ખાય છે કે તમે કજાક જોયું હશે તો અમારા ગામમાં અમારા ગામમાં તો લોકો જે પકો પકોડેની લારી હોય ને તેમાં જે ખોખા હોય તેની પર મચ્છર બેઠેલા હોય છે તેના જે માઓ હોય તેના પર પણ મચ્છર હોય છે અને તેની આજુબાજુ જે અમાર પકોડીની લારી છે ને તેની સામેથી જ સેમ ગટર ની લાઈન છે ગટર લાઈન નથી તમે ગટ ગટર ની પાળી બોલી શકે તેમાં ગટર નીકળે છે. હવે તમે એમાંથી કઈ રીતે પકોડી ખાઈ કરો તમને જોવુ ને તો એ તમને કઈક ઉલટી વડે એવું થાય આવી પકોડી તમે કઈ રીતે ખાવ.
હમ છતાંય. માણસો ખાતા હશે હા.
હા.
હ છતાંય ખાય છે તો વાત જ એવી છે. કે લોકોને એ નથી ખબર પડતી કે સામે ગટર છે કે તમે એ પણ જોતા હશો જેઓ સિટીમાં તો કેવું હોય છે કે કોઈ પણ ફૂડ કે ગમે તે જે સ્ટોર હોય ત્યાં ભાઈ જે પણ કોઈ જે વર્કર હોય તેના હાથમાં મોજા વગેરે તો હોય જ છે પ્લાસ્ટિક ના કે જેનાથી કોઈ પણ અ જો હા કોઈ રોગ ન થાય એ બધું તમે સમજી શકો છો અને મચ્છર પણ થોડાક ઓછા હોઈ શકે તો ગામડા વાળા વિસ્તારમાં તમે જોશો ને તો ત્યાં વધુ જોવા મળશે હા શહેરોમાં પણ હોય છે પરંતુ તમે જ્યાં કેફે વગેરેમાં જશો. તો ત્યાં સ્વચ્છતા સારી હોય છે અને જો બહાર લાવે. લીવ મા હોય છે ત્યાં તો તમે જોઈલું છે. હા ત્યા તો તમે જોયલું છે કે કેટલો બધો.
પાટણમાં પણ એવી ઘણી દુકાનો છે જ્યાં ગટન ની લાઈન હોય છે. અમે જે હું જે અમારો જે આર સી સી નો રોડ છે ને ત્યાં જ. એક લારી છે તેની જે તેની પાછળ એક ગેરજ છે અને ત્યાં. તેને જે લીમડો છે ને ત્યાં જ લોકો કચરો કરે છે. હવે કચરો કચરા માટે તો એ ભાઈ ફરિયાદ કરે છે કે. તમે આ કચરો ના ફેંકો. પણ છતાં ત્યાં લોકો કચરો કરે છે પછી તે એને લેવો પડે. પણ તે પણ થોડી ઘણી સ્વચ્છતા રાખે છે. કે નોર્મલી સ્વચ્છતા છે બાકી બીજી એક. એની આગળ એક લારી આવે ત્યાં તો અલગ જ લેવલ નું છે. ત્યાં તે બ જે વ્યક્તિ છે તે હાથમાં મોજા માથામાં ટોપી. પછી જે તે જે. કોોખા હોય છે તે કાચથી પેગ રાાગે બિલકુલ બી મચ્છર ના જાય. પછી જે પકોડીનો માવો હોય છે તે પણ પેક હોય. અને જેનાથી આપણે ખાવાની પણ શુદ્ધ સાફ સફાઈવાળી જગ્યા પર. પકોડી વેચે એટલે આપણે ખાવાની ઈચ્છા થાય અને પછી તે તે કહે છે. કે હું જે પામ ઓઈલ આવે ને. તે નથી વાપરતો પા મોલ થી ઘણા નુકસાન થાય છે તમને ખબર હશે ને. હલો.
હા હા.
હા બોલો તમે કંઈક વાત.
હા હા મને ખબર છે તેના થી પણ. હા હા હું તો એક કામ જ તમે વાત ચાલુ રાખી શકો હ એ પણ ચાલુ રાખી શકું. હા હા ચાલો હાલો હું વાત કરું હા. તમે જે વાત કરી રહ્યા છો બહારનું જમવાનું. અત્યારે તો જોઓ મને પણ એક ત સમજી શકો મેં બહારનું એવું થોડુંક. જેમ જમી લીધું એવું કઈક પકોડી વગેરે તમે. સમજી શકો તેના કારણે મને પણ પેટમાં ઇન્ફેક્શન થયું હતું. હા જેના કારણે હું અત્યારે મહિનાથી તેનાથી. પીડિત છું ડોક્ટરને બતાવ્યો ડોક્ટર કહેશે કે તમે હવે હવે આ. દુખાવો ઓછો ઓછો થઈ રયો છે પરંતુ અત્યારે તમે કોઈ પણ બાર. બહારનું ખાવાનું તો ટાળી દેજો એકદમ. તેના કારણે હું હાલ કઈ પણ બહાર નું ખાતોું નથી પરંતુ અમુક. અમારા જે મિત્રો છે તે મને ફોર્સ કરી કરીને લઈ જાય છે. છેને ખવડાવે છે તેના કારણે હું પણ અત્યારે પણ થોડુંક. સવારમાં દુખેડ પેટમાં બાકી તો કઈ થતું જ નથી.
હા વાત સાચી આ તમે જે વાત તમારે જે ઇન્ફેક્શન ની વાત તો મને પહેલની ખબર જ છે. તેથી મારો એક મિત્ર છે અક્ષય કરીને. તેને મેં કોલમાં વાત કરી હતી કે જે મારા હર્ષને પણ. તર અરસને પડ ન્ફેક્ષન થાયું. તેને પોતાનું પાર્લર છે તેને કંઈક ખાવાથી ઇન્ફેક્શન થઈ ગયું છું. એટલે જે ફૂડ ફૂડ પોઈઝન જેવી ઘણી બધી બીમારીઓ થાય છે. જે આપણે બહારનું ખાવા કહીએ છ છે. તેનાથી ઘણા નુકસાન થાય છે જોઓ તો તમને ઘણા વિ શકો જેમાં. તેલ મીઠું અને ખાંડ હોવાથી વજન વધી શકે છે. ભાઈ કોલેસ્ટ્રોલ અને. બલડર પ્રેશર વધવાનું જોખમ રહે છે. પશ વચ્ચે ખોરાકથી ફ્રૂડ પોઈઝન થાય છે. ઝડા ઉલટી થઈ શકે. પછ તમે જોયું છે તો પોષક તત્વોમાં જે વિટામિન ફાઈબર મિનરસ. ઇમ ના મળે તેના કારણે જે ખાવાનું આપણું પેટ તો ભરાઈ જાય પણ તે આપણે કશું કામ ના લાગે. અને ખોટું આપણું શરીર પણ બગડે છે, પ વધુ મીઠાઈને ઠંડા પીણા થી આપણા દાંત પણ ખરાબ થાય. અને વધુ મીઠું ખાવાથી તમે જોયું હશે તો સૌથી વધુ જે નુકસાન થાય છે ડાયાબિટીસ નું છે, તે ઘણું પછી જે વારંવાર જંક ફૂડ ખાવાથી ભવિષ્યમાં, સ્થૂળતા હૃદયના રોગ ટ બી ડાયાબિટીસ જેવા રોગો પણ થઈ શકે છે. શું કેવું તમારું.
હમ હમ. હા એ પણ વાત સાચી તમારી છે, અત્યારે તો જમાના પ્રમાણે બહારની તો વસ્તુ તો ખબરાય જ નહીં કારણ કે આપણે પોતે પણ એક ખેડૂત છીએ અને ખેતી કરીએ છીએ. તેમાં પણ નવી નવી જાતના જે ખાતર વગેરેનો યુઝ કરીએ અને દવાનો પણ યુઝ કરીએ. કે જેનાથી કોઈ પણ અ મચ્છર પટલા પાકને બગાડ ના થાય તેના માટે આપણે એવું કરીએ છીએ. તો તે જે કોઈ પણ મચ્છર કોઈ જી જીવાતને મારી દે છે, તો સમજો કે આપણને પણ નુકસાન કરતું જ હશે. ને તો તેનાથી આપણે બહારનું તો ન જ ખાવજે પોતે સમજવું જ પડે.
હા વાત સાચી અમારે હમને થોડી મેટર થઈ ગઈ છે ઘરમાં, જે આ મેટરમાં થોડી વધુ મોપ મોટા પ્રમાણમાં મેટર થઈ ગઈ છે. તો આપણે થોડી ઝડપી વાત કરીએ તમે તમારી વાત કરો. આનાથી ખા બહાર નું ખાવાથી શું નુકસાન થાય છે? હમ. તછા
ખાવાનું તો ઘણું બધું નુકસાન થાય છે, પરંતુ અત્યારે પણ હું બહાર પણ ખાવા જતો રહ છું ઘણી વખત મારા જે મિત્રો હોય છે, તેઓ મને લઈ જાય છે જમવા માટે અને પૈસા પણ મારી પાસે જ ઘટાવે છે, એવા મિત્રો છે મારી પાસે, એવો પણ નથી કે જે એમ કે કે ચાલ હું આજે તને કોઈ નાસ્તો વગેરે બધાખ મિત પાસે કોઈ એમ નથી કેતો કે ચાલ હું તને આજે જણવા માટે આવ રહો નું મધુ કરો. બસ ભાઈ મિત્રો અમારા તો એવા બધા છે, અને આપણે પણ ખેતીને ખેડૂત નું બધું ઘણું બધું કરીએ છીએ તેનાથી ખબર જ છે કે કેવી દવાઓ નાખીએીએ કેવી દવાઓ નથી નાખતા સમજ્યા ને
હા વાત સાચી મને તો, સૌથી વધુ ખરાબ વાત ગમતી હોય ને તો જ્યા સેલિબ્રિટીઓ નથી ગુટકાાની ખાવાની એડ કરે છે અને પોતે, જ તેને ઇગ્નોર કરે છે. તે ખૂબ વધુ પ્રમાણમાં લોકોને પ્રેરિત તો કરે છે પણ લોકો ખાય છે અને જે પોતે એડ કરે છે તેજ ખાતા નથી. આપડે કદાચ પેલા વાત કરી હતી કે જે ઓલા શું કઈક સેલિબ્રિટી છે, તેમને જે ફ્રુટીન એડ કરી હતી. અને જે એક સોમાં જઈને કહે છે કે સુુગર વાળું ના ખાવું જોઈએ, આનો મતલબ- શું કે જે ખાલી પૈસા માટે એડ કરે છે. અને પોતે પીતા પણ યુઝ પણ નથી કરતા, સ્વાર્થ માટે એ લોકો લોકોને લોકોને કહે છે, કેણા એક જે એક બિહાર માં ગયો હતો એક વ્યક્તિ તેને શું કહ્યું તું કે એક નાના નાના છોકરાઓ જે વિમલ બુટકા ખાય છે તેમને પૂછ્યું કે તમે વિમલ બુટકા ખાવ છો તો મરી નહી જો એટલે એમને એવું કહ્યું કે જો શાહરખ ખાન જે ભાઈ સલમાન ખાન નથી મરી ગયા તો અમે ક્યાંથી મરી જવાના એટલે એમની વાત સાંભળીને મને ખુબ જ અંદર થી એવું થયું કે આ જે લોકો જે સેલિબ્રિટીઓ જે બહાર ના લોકોનું જે જીવન બરબાદ કરી રહ્યા છે ને એ ખૂબ ખોટું છે જે પોતાના સ્વાસ્થ માટે બી ચાર પૈસા માટે બીજાનું જીવન ખતરા માં નાખે છે તમે જોઈ જશે ને તે ખુબ ખોટ કામ કરે છે શું કેવું તમારું
હમ હા એ પણ વાત સાચી છે. અત્યારે જે પણ કોઈ સેલિબ્રિટી વગેરે જે પણ એડવર્ટાઈઝ કરે એ આપડે સીરિયસ તો લેવાય ની તેનાથી એમને તો પૈસા જ મળે છે પણ જે પણ નુકસાન જે કોઈથી વ્યસન કરે છે તેને જ આબ જે નુકસાન થાય છે. એટલે આપણે તો સમજી જ લેવું પડે કે એને તેનાથી આપણને નુકસાન થશે એટલે આપણે એ પણ કોઈ પણ વગારે પ્રકારનું નુકસાન તો ન જ કરવું જોઈએ અને ગુટકા વગેરે પણ ખાવાના જોઈએ સમજ્યા ને અને જે બારની કોલ્ડ્રિંક વગેરે આવે છે તેમાં પણ લગભગ ચાલીસ ટકા કે તેનાથી વધુ તો સુુગર જ હોય છે સુગર એડ હોય છે તેનાથી એ પોતે એને પણ ઘણું બધું નુકસાન થાય છે શરીરને
તમે આમ શું કઈ ઘરમાંથી ઘરનું ખાવામાં જે તમે શિયાળામાં જે લીલવણ ખાવું જો તેમાં લીણણ માંથી તમે કારેલા કંકોડા જે રીંગડા તમે એવું બધું ખાવ છો શિયાળામાં?
હા હા એવું પણ શિયાળામાં ખાઈએ છીએ કારેલા વગેરે હા પોતાના શરીર ને થોડીક તંદુરસ્ત રહે અને લીલી શાકભાજી ખાવી શરીર માટે ખૂબજ સારી છે તેનાથી કોઈ પણ પ્રોબ્લેમ વગેરે ના થાય પો તાને એને બીમાર પણ ન પડીએ હા, તમને ભાવતું હશે, પણ હું તો નથી ખાતો, કારણ કે
કારેલાની ચટણી ખાવાથી સીહત ઘણી સારી રહેશે કારણ મને. કારેલાની ચટણી ખૂબ જ ભાવે ભીંડા ના શાક કરતા તો મને કારેલા ની ચટણી વધુ ભાવે. હુ જો ઘરે કરેલાની ચટણી બને તો હુ સૌથી વધુ જ ખઉં છું. તમે એવું કઈ ને
બરાબર
હલો હા તો જો આપણે લીલવણ ના ખાઈએ તો બીજું તો શું ખાઈ કરીએ આપણે બહારનું ખાવાનું ટાળવું પડશે